હા, શું કરે?
કઈ ની.
પ્રીત છે.
હા, ફ્રી હતી, એટલે જ કોલ કર્યો.
હા બસ મેં ભી ફ્રીજ બેહેલી
હમ્મ ચાય નાસ્તો થઇ ગયું
બસ થઇ ગયું તારું કે
હમ્મ મે બી હમણાં જ કર્યું અને કોલ કર્યો તને
હં
તે આજે રથયાત્રા માં જેેલી હતી તેને એમ કરીને આજે રથયાત્રા હતી ને
હા હા એટલે જોવા મળ્યું કે તમને
હા મે તો ગેલી હતી જ કેમ ની જોવા જાય આટલું બીગ ફેસ્ટિવલ છે જગન્નાથ ભગવાન નું
હા એ તો છે જ બહુ પબ્લિક હતી
હા તમે પણ જોયું બધા જ કેટલું પબ્લિક કેટલું ભીળ કેટલું ટ્ર
આજે હા આજે તો ટ્રાફિક ભી બહુ હતું અરે ઘરે પહોચવા બહું વાર લાગે
અને વરસાદ તો પડે જ ભલે એમ દિવસે નીકળે જ પણ જગન્નાથ યાત્રા ના દિવસે તો વરસાદ પડે પડે ને પડે જ અને આજે પણ પડ્યો જ એજ પૂછવા માટે તું ગેલી કે ની એમ
ની ની અમે તો ની ગયેલા હવે આવતી હતી ત્યારે એમ જરીક જોયું બાકી તો પર્સનલ જોવા નઈ ગયા
હા કે
હમ્મ સારું છે બધાને સ્ટોરી સ્ટેટસમાં જોયું મેં તો હવે
હા એ જ વળી સોશિયલ મીડિયા ઉપર જ જોવો પડે ત્યારે બેસીને પણ જોવાય ને કોઈ લાઈવ ચાલુ કરેલું હોય ઇન્સ્ટા પર સ્ટોરી મુકેલી હોય વોટસઅપ ફેસબુક
હા એજ
ને ઉપરથી પણ જોવા મળી જાય બોલો ભગવાનની જય તો છે ઘરમાં બેસીને એમની બધી વીસ ડીટેયલ મળી જાય આ જગ્યા પર આવુ થયુ ઇન્ટરનેટ છે જ એટલું ફાસ્ટ
હા એ તો છે પાંચ મિનિટ ની અંદર બધામાં સ્ટેટસ મુકાયા જ જાય
એજ તો અહિયા કઈ જગ્યા પર કઈ થી હવડે એવુ લાઈવ ચાલુ કરી દે કાતો પોસ્ટ કરી દે એક બે મિનિટમાં બધાના ફોન પર એક ડિટેલ આવી જાય એટલે બધા જોઈ લે ઘરે બેસીને ફોનમાં કે આવું આવું થયુ હોય છે આ જગ્યા પર
હા એતો છે. અ કોઈ લાઈવ ચાલુ કરે કોઈ ફોટો શૂટ કરે કોઈ સ્ટોરી મૂકે વિડીયો બનાવે
એજ તો પેલા કેવું હતું કે કોઈ જગ્યા પર ક્યારે હું થતું હું નહી બે ત્રણ દિવસ પછી પેપર માં છુપાઈને આવતું બાર ને બધાને ખબર પડ હવે તો ઓન ધી સ્પોટ જે જગ્યા પર કઈક થયું હોય બધાને દસ મિનિટની અંદર શું થયું એમની ડિટેલ મળી જાય હલો. હલો. હલો. હલો. હલો. હલો. હલો હેલો